હલો. જય શ્રી કૃષ્ણ કેમ છો અમનભાઈ?
મજામાં મજામાં, તું કેમ છે ભાઈ?
એકદમ સરસ શું કરો છો?
આજકાલ શું ચાલે છે ભાઈ?
એકદમ સારું. બસ કોલેજ અને થોડું અભ્યાસ ચાલે છે. પણ હું છેલ્લા થોડા દિવસ થી વેલા ઉઠીવાનું પ્રયત્ન કરી રહ્યો છું.
હમ વા કેટલા વાગે ઉઠે છે ભાઈ?
લગભગ સવારે છ વાગે ઉઠું છું.
અરે વાહ હું તો આઠ વાગ્યા પેલા જાગી શું ફાયદો લાગે તમને ખબર છે કે.
ઘણા ફાયદા છે. સૌથી પહેલા તો આખો દિવસ લાંબુ લાગે છે. કામ માટે વધારે સમય મળે છે. બધા ફાયદા છે.
હમ્મ તો ઘણા ફાયદા છે ભાઈ એ વાત સાચી છે. હું ઘણી વાર મોટું ઊઠું એટલે ઉઠવાળા અઠવાડા બનતું કરીએ પડે છે ભાઈ.
સાચું બોલો છો. બસ વેલા ઉઠીએ તો આરામ થી નાસ્તો કરી શકીએ. તૈયાર થઇ શકીએ. અને મન પણ શાંત રહે છે.
હમ્મ એ તો સારું કીધું ભાઈ. સવારે વાતવરણ પણ બહું સરસ હોય છે ને?
બો સરસ સવારે હવા એકદમ તાજી હોય છે. પક્ષીઓ અવાજ સાંભળી મજા જ અલગ છે.
તું સવારે શું કરે છે?
પેલા પાણી પીવું. કે પછી વીસ મિનિટ વો વોક પર જવું, યોગા કરું છું. એક જોઉં
ભાઈ છે અભ્યાસ વધારે યાદ રહે છે ને
હા કાર અંત હોય છે. ધ્યાન લાગે છે. અને કોઈ ડિસ્ટર્બ કરતું નથી સમય
હું પણ ઘણી વાર રાત્રે મોડે સુધી વાંચું છું. પણ સવારે ઊંગ આવે છે યાર મને તો
હા હા પેલા થોડુંક જો તું વહેલો સોઈ જાય તો વહેલા ઉઠવો સરળ બની જાય.
હમ સાચી વાત સન સવારે ઉઠવાથી મન પણ શાંત રહે. મૂડ પણ ફ્રેશ રહે તો સાચું છે ભાઈ અને આખો આપણા દિવસ પણ સારું જાય આગળ તમને સવારે ઉઠી જાય.
હા હું હવે સુતા પેલા અડધો કલાક મોબાઈલ બંધ કરી દઉં છું. હુ બેડ પર દઇ જઈ જાઉં છું
એ તો સારી ટેવ છે ભાઈ. હું પણ ટ્રાય કરીશ આજથી.
હમ્મ હમ્મ અમનભાઈ, સવારે કસરત કરીએ તો આખો દિવસ શરીર માં એનર્જી રહે છે. મન શાંત રહે
હમ્મ હા અભ્યાસ નો પણ મન લાગે છે.
હમ્મ. સર બિલકુલ ઘણો લોકો કહે છે કે
હમ્મ અરે મારા અને સ્વચસ્છતા પણ સારું રહે ને હમ્મ હા બિલકુલ ઘણા લોકો કહે છે કે વહેલા ઉઠવાથી હમ્મ, વહેલા ઉઠવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. ને તમને શું લાગે?
હમ્મ હા કારણ કે ઉતવાડ ઓછી રહે. અને નીંદ પણ પૂરી થઈ જાય તો સ્ટ્રેસ પર કમ લાગે.
હમ્મ હા અને સમય નું આયોજન પણ સારું થાય છે.
હમ્મ હું ઘણી વાર કોલેજ માટે મોડો પડી જાઉં છું બટ વહેલા સુઈ જાઉ તો વહેલા ઉઠી જાઉં તો આજ
હમ્મ સારું સારું ભાઈ સાચું સવારમાં નાસ્તો પણ સારી રીતે બધા કામ તમે જલ્દી જલ્દી કરશો. તેનાથી નાસ્તો પણ કરી શકાયને તમારું કોલેજમાં ત જુદી જાઓ ને તમારું અભ્યાસમાં મન પણ નહી લાગે. એટલે સવારે ઉઠું વહેલા ઉઠી જાવ તો તમને બધું કામ આરામથી કરી દો.
હમ્મ સવારે વેહેલા ઉઠી જાવ તો નાસ્તો થઇ જાય મન શાંત થઇ જાય એક્સરસાઇઝ થઈ જાય અને કોલેજ પણ ટાઈમ પર પહોચી જઓ.
એસરસાઇઝ થઈ જાય એટલે આપડું મન પણ શાંત રહે અને સ્વાસ્થ પણ સારું રહે શરીર પણ તંદુરસ્ત પણ રવો.
વ વીકેન્ડમાં પણ રટું
હા એમ શ કે હો તો રોજ એક હા. શક્ય હોય તો રોજ એક જે સમય રાખવો જોઈએ શરીર ની ટેવ બની જાય.
શરૂઆત કેવી રીતે કરવી શુરૂઆત તો
શરૂઆતમાં પેલા હા. પહેલા રોજ પંદર પંદર મિનિટ વહેલા જોવાની અને ઉઠવાની ટેવ પાડ જો તમે્ય વા ગ્યાર બાર વાજે સુ ભો છે કડા થોડું થોડું થોડું થોડું દિવસ પંદર પંદર મિનિટ પહેલા પહેલા ઊઘવાનું અને સવારે તમને આઠ વાગે થું પંદર પંદર મિનિટ પહે કરવાનું કેમકે તમને અચાનક કેમકે તમે અચણક થી યાદ કરો ને કે ભાઈ આજે હું જલ્દી સુઈ જાઉં કાલે હ તમને એક બે દિવસ કરશો પણ ત્ર કરવાનું એટલે તમને ખબર પણ નહી પડે આ ગામ ઊંઘ ન સમય પણ વધી જાય અને તમે આરામથી સવારે પણ ઉઠી જાવ
હમ્મ હું પણ ટ્રાય કરું કાલથી પણ આ બધ એલારામ કેટલા મૂકે છે તમ?
હમ્મ જો બે અલારમ મુકું ઊઘી છું અને ફોન થોડું દૂર રાખું છું. જેથી બંધ કરવા માટે ઉઠવું પડશે મને એમથી મારા કાનના બાજુમાં રાખ તું તો ત્યાં અલારમે તો હું તુરંત બંધ કરી લઉ અને તુરંત ઊંઘી જાઉ. એટલે હું દૂર રાખું કે મને ઉઠીને જઈને ત્યાં બંધ કરવું પડશે એટલે મારું નીંદ પણ થોડું ખુલી જાય.
છે મારા દિમાગમાં આઈડિયો આવ્યો નથી આઈડિયા તો મસ્ત છે એકદમ સરસ કાલથી હું પણ મોબાઈલ ને દૂર રાખીને અલારમ રા રાખું
હા ભાઈ એ સારું એ બહુ સા સારું કેતો તો તમને તમને ખુદ એનો અસર લાગશે કે હા ભાઈ હું પણ હું દવું મારા તો સવારે સૂર્યો્યોદય જોવાની પણ મજા આવે છે ને
હમ મેં ઘણા સમય થી સૂર્યોદય જોયું જ નથી વેલા ઉઠવું ન અલારમ પણ મકું પણ અલાર્મ બંધ કરીને ફરીથી સોઈ જાાવં
પણ કાલથી હું મોબાઈલ ને દૂર રાખીને અલારમ લાગુ
હમ એ એક દિવસ જરૂર જોવ આખો દિવસ પઝિટીવ લાગે છે તમને
આ બતા સવારે ચાલવા જવાથી નવા લોકો પણ મળે છે વોકિગ કરવા જઈએ ગાર્ડનમાં ઘુમવા જોઈએ
હમ હા અને મન પણ તમારો ફ્રેશ રહેશે આખો દિવસ તમારો સારું જશે તમને સવેર વહેલા ઉઠીને વોકિંગ કરીને આવ એક્રસા કરીને આવ તમને ફ ભણવાનું મન તો તમાર ભણવામાં પણ મન બહુ લાગે ઘણા બધા ફાયદા છે ભાઈ સવારે ઉગ ઉગવાથી
હા હું આપણ સાંભળી છું કે ઘણા સફળ લોકો પણ વહેલા ઉઠે છે કે જે બિનેસ બિજન્સમેન મોટા મોટા માણસો છે સેલબ્રિટી છે આ બધા. પણ વેલા ઉઠે છે.
હમ હા. કારણ કે તેમને દિવસની સારી શરૂઆત કરવી ગમે છે એટલે કે વહેલા. આપડા લોકો લોકો કેમ ભાઈ. દસ દસ ગ્યાર ગ્યાર વાગે ઉઠે તો ક્યારેક સૂર્યોદય તો જેવું જ નથી મન પણ આપ. એકદમ ચીડચીડ થઈ જાય લેટ ઉઠવાથી. તો આપડો આખો દિવસ ખરાબ જાય એટલે હું કેવું છું તમને કે અગર સવારે તમે ઉઠશો તો. એક્સરસાઇઝ ને બઘું કામ કરશો તમારું દિન પણ સારું જશે અને તમારું. ભણવાનું મન પણ લાગશે તમા તમને જો. કરવા છે તેના પણ મન તમારો બહુ સારી રીતે લાગશે.
કેમન. હવે પણ પ્રયત્ન કરીશ કાલથી કે સવારે વેલા ઉઠવું એક્સરસાઝ કરવું. અભ્યાસ કરું.
હા. એ તમને ખુદ જ એમાં અસર લાગશે તમને ખુદ લાગશે કે ના ભાઈ એ તો મારું મ. પણ લાગે છે કર તો તમને ખુદ જ એનો રિઝલ્ટ મળશે.
જો હું વેલો ઉઠી જઉં તો જીમ પણ જઈ શકું જીમ પણ બહુ સારી. છે એક્સરસાઇઝ કરવા માટે.
હમ ચોક્કસ ચોક્કસ ભાઈ. પછી કોલેજમાં પણમ ઉંઘ નથી આવે જીમ તો બ સારું છે. એ જવાથી તારું સ્વાસ્થ પણ સારું રહેશે અને. હમ બોલ બોલ બોલ.
એક અઠવા માટે ચેલેન્જ કરીએ શરુઆત માં ચેલેન્જ કરવું જોઈએ. કટવા માટે કે જીમ જઈએ. આપડે શરીર ને ચેલેન્જ કરવું પડશે.
હમ હા રોજ સવારે છ વાગ્યા પહેલા ઉઠીને. એકબીજાને ગુડ મોર્નિંગ મેસેજ કરીએ ચાલ.
છે મોડું ઉઠી એ બીજા મિત્ર આ પીવાળ પીડાવશે જે ના ઉઠે આ આ નો ચેલેન્જ છે.
હા હા ચાલ સરસ હવે તો હા સરસ હવે તો જરૂર પહેલું ઉઠીશ તુ પણ ઉઠીસ‌ ને
હા હા ચાલ આજે રાત્રે જલ્દી સુઈ જઈએ કાલે સવારે જલ્દી ઉઠવાનું છે પછી જીમ પણ જવાનું છે જે લેટ તે ને ચાય પણ પીડાવાનું છે તો આજે તો જલ્દી ઉઠવો પડશે ને
આથી નવું શરૂઆત કરીયે આપડે બંને
વાહ કેટલા વાગે ઉઠવે છે.
હમ
કાલે કેટલા વાગે ઉઠવાનું છે એક બતાવી દે મને પણ છે વાગે ના ચોક્કસ છે વાગે ઉઠવાનું હા છે છે વાગે ચોક્કસ ઉઠવાનું ચાલ અમન ભાઈ ભાઈ
હા ઓકે ભાઈ વાત કરીને ખુબ સારું લાગ્યું.
ખુબ ખુબ સારું લાગ્યું તારાથી વાત કરીને બો દિવસ પછી વાત થઈ. શુભ રાત્રી જય શ્રી કૃષ્ણ.
હમમ ચા
મૂકું છું ચાલ.